બસ મજામાં. હા આવે છે.
હા ઘરે બધું સારું છે ને બાળકોને કામકાજ કેમ ચાલે છે.
બધું મજામા એકદમ મસ્ત બાળકો છે ને એક જગા પર સ્થિર જ નથી રેતા કોઈ દિવસ કેય છે કે મને આ કરવું છે, કોઈ દિવસ કે છે આ કરવું છે એ લોકોની એક જગ્યાએ તો સ્થિરતા જ નથી એ લોકોનું મન બદલા છે બે બે મિનિટ ખબર નય આગળ જઈને શું એ લોકનું નોકરી કરશે કે એવી રીતના કરશે કોઈ વિષય એક પકડે તો એ લોકો આગળ જશે આ લોકોને તો વિષય બદલાયા જ કરે છે શું કરવાનું આમાં.
બિલકુલ સાચું કહ્યું, એ આજકાલ યુવાનોનું જે ભવિષ્ય છે ભણ ભણતર તો બધા કરે છે પણ માત્ર ભણ તર પૂરતું છે કે નય એ પ્રશ્ન થાય છે કારણ કે માત્ર ડિગ્રીથી કામ ચાલતું નથી હવે તમે જો તમારું ને મારું જો આપણે ડિગ્રી લઈને બેસેલા છે પણ આપણે કઈ આટલી અ કૌશલ્ય જગ્યાએ નથી કે આપણે આપણી કૌશલ્ય બતાવ તમે મારું કૌશલ્ય કઈ બીજું હોય તમારું કઈ અલગ હોય તો સાથે મને એવું લાગે કે કોઈ કૌશલ્ય હોવું બહુ જરૂરી બની ગયું છે કારણ કે આટલી બધી સ્પર્ધા છે ને આ બહુ ખૂબ વધી ગઈ છે તમે જો બધી જ ફિલ્ડમાં તો તમારે જેમાં તમે ફિલ્ડમાં સારા હોય તેમાં જો તમે તમારું ભણતર કરતા હોય કે પ્રેક્ટિસ ચાલુ રાખતા હોય તો એ એના સાથે પછી કોઈ કોમ્પિટિશનમાં ની આવી શકે એવું મને લાગે છે. તમે શું કેવ?
સાચું સાચું દીધું હવે મારા ઘરમાં જો ને મારો ભાઈ છે નાનો કાકાનો છોકરો એ છે ને અ ટેન્થ પાસ કર્યું પછી એને છે ને કઈક એટલે બધે વિષયોમાં એનું છે ને થોડું થોડું થોડું કાચું, અને એટલું કાચું કે આગળ એને જે ફિલ્ડ જોએ છે એ મળતી નથી તો એના લીધે એનું ભણવાનું અટકી ગયું અને એના લીધે એને છે ને ડિપ્લોમામાં એડમિશન લેવા પડયું તો હવે એટી કેટીમાં અટકી ગયો છે તો એના લીધે એને જે ફિલ્ડમાં જોબ જોઈ છે એઝ અ ઇન્ટર્ન તરીકે એને એ બી મળતી નથી પ્રેક્ટિસ કરવા તો આના લીધે એને છે ને નોર્મલ શોપમાં એને કામ કરવા પડે છે તો આ આના લીધે શું થાય છે કે એ લોકોનું ભવિષ્ય બગડે છે. એ લોકોનો ટાઈમ બી બગડે છે. ને એ લોકોએ આગળ જે આગળ વૃદ્ધિ કરવી હોય આગળ પ્રોગ્રેસ કરવું છે એ બી અટકી જાય છે તો એક જગ્યા પર સ્થિર માણસ હશે તો એ આગળ વધશે જ્યારે આપણે હતા તો આપણે પહેલે આજુ કોઈ મોટા જ માણસો ને પૂછતા કે શું કરવું જોઈએ આગળ તાકી મને આ વસ્તુમાં આ મારી કૌશલ્ય છે તો આ શું કરું તો મને આગળ આમાં જોબ મળશે. પણ આજના કેવા ઇન્ટરનેટ પર જોઈ જોઈને, બધું શીખે એમ નહી કે કોઈ સારા માણસ ને પૂછે. બધું ઇન્ટરનેટ પર જોવું છે લોકોને તો ઇન્ટરનેટ બધી જ વસ્તુ સલાહ સાચી થોડી આપે છે ઇન્ટરનેટ પોતે ગઈ છે કે હું ક્રોસચેક કરો મને બધું જ સાચું ના હોય છે સાચું કે નય?
કીધું ને તો, મને બી મને મારા ભણેજની વાત યાદ આવી ગઈ કે એને સ્નાતક પૂરું કર્યું પછી એને નોકરી મેળવવાનું ચાલુ કર્યું ત્યારે એને નોકરી મળવામાં બહુ મુશ્કેલ પડી પછી તેને પેલું આ ગણતયત્ર આધારિત કામ આવે ને તે શીખ્યું અને પછી સારી જગ્યાએ કામ લાગ્યું હોય હવે એ મારા પોડોશમાં બી એક છોકરો હતો એને ભણવામાં સામાન્ય હતો આમ પાસ થઈ જતો પણ તેને મોબાઈલ અને સાધોની મરામત કરવાનું બો ગમતું આમ નાનો હતો ને ત્યારથી બધું તોડમપોડ કરે પછી બધું વસ ખોલેને જોઈ કે કેમ બનેલું છે પછી બધી વસ્તુ ગોઠવી બી દઈ એ બધું જાતે જ કરતો એને કોઈ કેહેતો બી નહી તો એટલે ખબર પડી ગઈ કે એને એમાં રુચિ છે તો એને એ પછી મોબાઈલ ના સાધનો ની મરામત કરતા શીખી ગયો. કો આવે છે આજે હવે પોતાની નાની દુકાન ખોલીને ચલાવે છે ઘણો સારો એમાંથી એને કમાણી થઈ જાય છે મને આજ વાત સમજ પડી કે જો કૌશલ્ય એટલે માત્ર મોટો અભ્યાસ નહી પણ કોઈ કામ સારી રીતે કરવાની આવડ જો તમારી રુચિ હોય ને તમારે ત્યારે એ વસ્તુમાં જવું જોઈએ જ કારણ કે જો આ તો બો બધી વસ્તુ છે આ તમે તો મેં બે દા દાખલા તમને કીધા ખાલી પણ પેલું ભાષા શીખવી આ મરમત નું કામ કરવું, રસોઈ કરવું સીવણ આ બધું જ કૌશલ્ય છે હવે તમને એમ થાય કે ઘરે બેસીને હું શું કરી શકું તો મેં હવે નાનું આમ તો સીવણ ક્લાસ જેવું કર્યું બે ત્રણ મહિના માટે ને આમ સીવણ સીખેલું છે તો મારે કેવું થાય કે આપણે એક ડ્રેસ સીવી લીધું એક થેડી સીવી લીધું કે પછી કોઈ ન ઝબલો આવે કે પછી ફ્રોક આવે આવું નાનું આમ તો જો સીવી આપુંને પછી એમાંથી બી મને મળી જાય છે બો ખાસું નથી મળતું પણ નાનું નાનું બની જાય છે ને મારા આવી રીતે કસ્ટમર બનતા છે તો તમે આ વસ જો જોવા જવ ને આજ આત્મનિર્ભરતા છે પોતાના પગ પર તમે ઉભા રહેવું ને ભલે નાના અમથા વસ્તુ આવે પણ મારા કાકા એજ કેહેતા હતા કે પેલા લોકો નાની ઉંમર થી કઈક કામ શીખતા હવે ઘણા યુવાનો શું કરે મા નોકરીની જ રાહ જોય કે મારે આ ડિગ્રી કરવું છે હવે તમે માનશો નને કે મોટા મોટા એન્જિનિયરિંગ પાસ આઉટ કરેલા છોકરાઓ એ લોકો પંદર હજાર વીસ હજાર આમ આટલા નાના નાના સેલરી ઉપર કામ કરે છે તમને તો ખબર જ છે કે ડિગ્રીઓમાં કે આટલું બધું પૈસો જાય છે આટલું કઈ ઓછું નથી હોતું એમાં પછી એના પછી જો તમે વીસ પચીસ હજારની નોકરી એ લાગતા હોય તો તમારું જીવનનું શું છે આગળ કઈ જ નથી તો આ મને લાગે કે હવે છે ને એ સમય આવી ગયો છે કે જયારે આપણે આત્મનિર્ભર થવું જ જોઈએ આપણે આપણી જે કૌશલ્ય હોય તેના પાછળ જવું જ જોઈએ તો ઘણી વાર વર્ષો સુધી રાહ જોવી પડે છે ને પછી કઈ મળતું જ, નથી. તમે આખું જીવન આમા જ કાઢી દવ છો ને તમને જે તમારું એક યોગ્ય ડિઝર્વિંગ સેલરી હોય એ તમને નથી મળતું ત્યારે પછી તમે હતાશ થઈ જાાવ છો કારણ કે લોકો કેટલા આગળ વધે છે ઘરો બાંધે છે. ગાડીઓ લઈ છે ને, આપડે એજ મિડલ ક્લાસ લાઈફ જીવતા રય છે આગળ જ નથી વધી શકતા કારણ કે કશે ને કશે ખોટ આપડી જ છે કે આપણે એ વસ્તુઓમાં નથી જતા જેમાં રુચિ છે આપણેે બસ નોકરી કરવાની આપણને નોકર બની રહેવાનું સારું લાગે છે કે સેલરી આવે છે બસ મારું ઘર ચાલતું છે. એ આપણે કમ્ફર્ટ ઝોનમાં બેસી રહી ને તે ખોટું છે આપણે બચ્ચાને શીખવાવું પડશે કે તમારે બિઝનેસ કરવું જોઈએ તમે તમારા જેમાં સારા હોય તેમાં જવું. જોઈએ.
સાચું સાચું એકદમ સાચું કીધું. હવે આજના મેં મેં એટલા બધા ન્યુઝ વાંચું છું એટલું એ કરું છું એમાં બતાવે છે કે તમે એન્ટર પોતેનું કઈ ખોલી શકો છો તો તમે એક નાનો અમથો કોર્સ કરીને બી તમારું પોતાનું એક વેલ ખોલી શકો છો તો આજ હમણાંના યુવાનો એ શીખવા જોએ છે મે મને એવું લાગે છે કે હવે પોતેનું નાનો નાનો ધંધો શરૂ કરે તો એ લોકોનું ઘરનો રોજગાર થી બધું જ છૂટી જાય એટલે આ ખુબ જ સારી નવી વસ્તુ શીખ જોવા મળી છે, એટલે સરકાર બી બહુ બધું બ આપણા માટે સ્કીમ કાઢે છે. બહુ બધા આપણા માટે રૂલ્સ કાઢે છે પણ, એના માટે આપણે જાતે મહેનત કરવું મેં એવું સાંભળ્યું છે કે પે અમુક સ્ટેટમાં તો એવા બી છોકરાઓ બચ્ચાઓ છે કે એક કોર્સ કરે બે કોર્સ કરે એવું વિચારે કે આ એક્ઝામ આપીશ તો કંઈકમાં તો પાસ થઈ જ જઈશ મને એકાદ તો જોબ મળી જાય પણ એ નથી જોતા કે મારું કૌશલ્ય સેમાં છે મારી રુચિ સેમાં છે બસ એ લોકોને નોક નોકરી કરવા માટે કરવું છે તકી મારું પરિવાર ચાલી શકે આ તો એકદમ મનસ કે તમારા સપના જ દબાવે છે તમે તમે જે શીખા છો એ તો નથી જ કરે તમે એવું જ કે મારી એક નણંદ છે એ લગ્ન થઈ ગયા એના પછી એની બધી રુચિ જ દબાઈ દીધી હતી તો એને પાર્લર માં રુચિ હતી પણ એના લગ્ન પછી એની સાસુ એ એને રુચિ એમાં પ્રેક્ટિસ કરવા જ ના દીધી તો એ એકદમ પેલું મુરઝાઇ કહી કંઈકમાં રુચિ નહી લે ઘરમાં ખાલી ઘરના કામ જ કરતી હતી બીજું કઈ કરવા માંગતી જ નહી હતી પછી મ થોડાક ટાઈમ પછી અમેને કીધું કે તું જા જશે તો તારું કૌશલ્ય વધશે પછી એકદમ જ બેસી રહેેવાનું ભણવાનું એ કઈ ખાલી એ જ છે ભણવા માટે તો આપણે આપણું નોલેજ માટે ભણીએ છીએ. આપણા માટે ભણે છે તાકી આપણે ફ્યુચરમાં આપણા બચ્ચાઓને ભણાવી શકીએ પણ આ તો યુવાનો શું કરે કે એના માટે નથી ભણતા યુવાનો ખાલી પોતેના માટે ભણે છે હા ચાલો મેં ભણી લીધું ને મારે શું હવે મારે આગળ નથી જોવું કઈ બી તો એ લોકો કોઈ, એક સબ્જેક્ટ લે એક પર રુચિ રાખશે તો આગળ વધશે નહી તો કંઈ થશે નહીં ને આજે એટલી બધી તમે કયો કે સબ્જેક્ટના ઉપર તમને મળી શકે નાના નાના કોર્સિસ છે ગવર્મેન્ટ આપે છે પ્રાઈવેટમાં જાય છે તો યુવાનો એ પ્રેક્ટિસ કરવા જરૂરી છે. તાકી એ લોકોને જોબ મળી શકે આ આ યુવાનો માટે જ છે હવે આપણું શું આપણું તો જીવન પૂરું થઈ ગયું એમ કહેવાય આપણે તો જ જીવી લીધું તો જે હવે યુવાનો મોટા થશે આપણા બચ્ચાઓ મોટા થશે એના માટે ખૂબ જ સારા સારા સબ્જેક્ટ છે એ લોકોએ એમાં રૂચિ લેવા જોઈએ ઓ મારો છોકરો જ છે એ શું કરે ખબર એને હમણાં પેલું આપણે બ્લોક ગેમ આપી હતીએ ને તો બ્લોક્સથી ડીજે બનાવશે ટ્રેક્ટર બનાવશે પછી મને એમ કે મમ્મા મેં તો મોટો થઈને છે ને ડીજેવાળો બને પછી થોડીક વારમાં છે પાછી ફરી જાય ને એમ કે ડૉક્ટર બના હમણાં તો એ નાનો છે એટલે એના માઇન્ડ ફરવા તરફ જાય પણ મો થશે તો આ કામ નથી લાગવાનું એટલે એ વાત એ લોકો એ સમજવા જરૂરી છે. એ યુવાનો સમજ જતા નથી આજકાલના તો આપણે એ લોકોને એ સમજાવવા માટે હ કઈ બી આપડે નાના નાના એ લો બેસીને સામૂહિક તરીકે સમજાવવા પડે તકી યુવાનો સરખી રીતના ચાલી શકે.
સાચું ક્યું એટલે મને લાગે છે કે યુવાનોને બાળપણથી જ મહેનત શિસ્તને કઈક નવું શીખવાની ટેવ આપવી જોઈએ તો ફરી પાછા આપણે મળીએ કોઈ નવા ટોપિક ઉપર વાત કરવા આવજો.
આવજો સારું.